સ્માં મરીષ ના નામ છે. ા પ એ બધા પાકો કરીએે છીએ
ઓકે સો સર કહી શકાય કે તમારું મેઈન ફોકસ બાગાયત પાક ઉપર છે.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
તમારું મેઇન ફોકસ બાગાયત પાકો પર છે, તો ફર્સ્ટલી સર તમે બી હોર્ટિકલ છે જાણીને ખુબ આનંદ થયો. પેલા જો ખેડૂતોને કેવું હોય સરળ ભાષામાં કે હોર્ટિકલ્ચર એટલે શું? અને તેમાં
લી વાત છે કારણ કે આ એક હાઈ અર્નિંગ સેક્ટર છે જે પરંપરાગત પાકો છે. એના કરતા જો આપ મહેનતને. સારી રીતે કરીએ તો તેથી ઉત્પાદન લઈ શકીએ છીએ.
હા. સર હાલના સમયમાં શું આપણેે કહી શકાય કે હોર્ટિકલ્ચર પાકો છે બાગાયતી પાકો છે વધારે પ્રોફિટેબલ છે. ઓકે. અને હાલમાં સર તમે એમ એસ સી હોર્ટિકલ્ચર થી કર્યું છે મેં પણ લખેલી હોર્ટિકલ્ચર થી ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું છે, તો હોર્ટિકલ્ચર સ્ટુડન્ટ માટે હાલના સમયમાં ક્યા ક્યાં સ્કોપ છે?
શકો છો અથવા તમે તમારો પોનો કલ્ચર થી સ્ટાર્ટ કરી શકો છો. ોનાર્ટંગ. વેચી શકો છો તમારો જો આમ બગીચો હોય. તો એનું ઓનલાઇન માર્કેટિંગ કરીને તમને નોર્મલ મંદીના ભાવ મળે એના કર હા પણ ત વેચી શકો છો. તો આ સેક્ટર ખરેખર બ એક ઉત્તમ ત આગળ વધવાની, હમ્મ
રાઈટ સર હવે આપણે સૌથી પેલા ઓપન ફિલ્ડ ફાર્મિંગની વાત કરીએ, તો જેનું ફસ્ટ સ્ટેપ આવે છે, સોઈલ કેમકે સૌથી પહેલા તો સર એ જા આવું કે, ખેતી મુખ્ય ઘટકો ક્યાં ક્યા છે? ખેતી કરવા માટે સૌથી મુખ્ય કઈ કઈ વસ્તુની જરૂર? ઓકે તો સર જેમ તમે કીધું કે ફસ્ટલી જમીન સૌથી મહત્વનું જમીન છે, તો સોઈલ ટેસ્ટિંગ ખેતી માટે કેટલા કેટલું જરૂરી છે અને કેટલા સમયે ખેડૂતો એ સોલ ટેસ્ટિંગ કરાવતું રહેવું જોઈએ?
જેમ તમે ડોક્ટરની જોડ જાઓ અને તમારા રિપોર્ટ વગર તમને ડોક્ટર દવા લખી નાખ એ જરી છે, એનાથી તમને ખબર પડે છે કે તમારા જમીનમાં ક પ અવેલેબલ છે ઓર્ગેનિક કાર્બન કે છે, તો તમે એના પ્રમાણે તમે આપી શકો છો ખા આપી શકો છો પ્લસ ખાતર ન ખર્ચો ઘટાડી શકો છો, જેમકે એક એક્ઝામ્પલ આપુ કે તમે રિપોર્ટ કરાવ અને ફોસ્ફરસ જમીનમાં વધારે છે, તો તમે ડિ. એ. પી ની જરૂર નથી, કારણ ફોસ્ફરસ ઓલરેડી વધારે છે તો પછી ડી. એ. પી ખોટો ખર્ચો
તો એ ખર્ચો ના કરી શકાય પ્લસ તમારી જમીન ન રિપોર્ટ તમે પાકની શરૂઆત કરો જોઈએ અને એક વખત લગભગ બે થી ત્રણ વર્ષ એને રિપીટિંગમાં કરાવવો જોઈએ, તમારે એજ જમીનરી
વાત કરીએ એ તે પાણી નુ પણ ટેસ્ટિંગ કરવામાં આવે છે વોટર ટેસ્ટિંગ તો એ કેટલું જરૂરી છે?
જેમ કીધું બ્લડ રિપોર્ટ જમીન નો કરવો જોઈએ, એ જ રીતે પાણી ન પણ કરવો જોઈએ કારણ કે પાણીમા એસી
તો એ પણ થોને અપેક કરવામાં તમે કની સાથે નાખો તો પ્રોબ્લેમેટિક બનતુ બની શકે છે, એટલે એનો બી ટેસ્ટિંગ કરવું બહ જ જરૂરી.
હમ્મ ઓકે સર હવે એક આઈડિયલ મેઝરમેન્ટની જો વાત કરીએ તો મેઇનલી જમીનમાં હોય છે, ઓર્ગેનિક કાર્બન તો એ જમીનનો કેટલો હોવો જોઈએ? આઈડેલી અને અત્યારે એવરેજ કેટલો ઘટી રહ્યો છે?
જમીનો ઓર્ગનિક કાર્બન ઝીરો પોઇન્ટ પંચોતેર ટકા હોવો જોઈએ પણ અત્યારની કન્ડિશ પ્રમાણે પોઇન્ટ પચીસ થી પોઈન્ટ પચાસ સુધી નો છે. અને એના માટે તમારે એફઆમ કે વર્મી કમ્પોસ્ટ કે એવા બધા ખાતર નેચરગિક ખતરો
હવે સર આપણે વર્મી કમ્પોસ્ટ ની એક વાત કરી તો શું આપણે જે રાસાયણ ખાતરો વાપરીએ છીએ ડી. એ. પી યુરિયા એની સાથે સાથે આપણે વર્મી કમ્પોસ્ટ યુઝ કરી શકે કેનઈ?
કારી શકાયઃ પણ એવુંક દિવસની ગિફ્ટ રાખીને કરવો જોઈએ, ધારો કે તમે આ એમને નાખ્યું તો એની સાથેજ તમે ખાત આખો તો એક પ્રક્રિયા બનીને એ સંતુલિત કરવું જોઈએ, જ એને એલું ના કરી શકે તો તમે બેઝલ ડોઝમાં અમુક દિવસો પહેલા આ વસ્તુ નાખો, પછી તમારા બીજાવો જોઈએ.
ઓકે ગેટ ઈટ મતલબ કે ઘણા ખેડૂતો એવું કરતા હોય છે, કે સાથે જ કેમિકલ ફર્ટિલા ઝરની સાથે જો વર્મી કમ્પોસ્ટ નાખવામાં આવે તો એક એવી માહિતી પણ છે કે એના લીધે જ જે અળસિયા છે એ કેમિકલ ફર્ટિલાઈઝર ના લીધે મૃત્યુ એનો કોઈ મતલબ જ નથી. પછી ખેડૂતોને એવું થાય છે કે અળસિયા નું ખાતર હતું પણ એનો તો કોઈ ફાયદો ન થયો તો મેબી એનો ટાઈમિંગ રોંગ હોય શકે એનો યુઝ કરવાનો. ઓકે અ તો સર હવે આપણેે વાત કરીએ પાકની કે સૌથી મુખ્ય હોય છે કે કયો પાક વાવવો તો પાક ની પસંદ કરતી વખતે કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઇએ.
પસંદગીતી વખતે તો તમારું જમીન તમારી જે જમીન છે રેતાળું છે કે ગોરાડુંછે કે એ ધ્યાન રાખવું જોઈએ પ્લસ પાણી નો સ્ત્રોત કેવો છે પાણી મીઠું છે એ કય છે ધ્યાન રાખવું જોઈએ પ્લસ તમારી આબોહવા જે આબોવા કેટલી ઠંડી પડે છે કેટલી ગરમી પડે છે કારણ કે અમુકને તિયાળમાં અમુક પાણીની જરૂર દ ન ટેમ્પરેચર વધી ગયું. તો એ પાક એટલા સારા નથી થતા તો એ વસ્તુ નું ધ્યાન રાખવું બહ જ જરૂરી છે.
આપણું જે ગુજરાત રીજન છે એની આબૂવા અને જમીનને ધ્યાનમાં રાખીને તમે કોઈ પણ પાંચ એવા પાક કહી શકો કે જે અત્યારના સમયમાં હાઈલી પ્રોફિટેબલ હોય? આપડા રીજયન માટે
તેના અહ પ્રમાણે જોઈએ તો કચ્છ રીજન માં મતલબ ડ્રેગન ફ્રૂટ અને ખારેક ની ખેતી સારી એવી થઈ શકે છે કારણ કે ત્યાં ક્ષારવાળી જમીન છે. અને ત્યાં એ લોકો સારી રીતે કરી શકે છે. અસ્ત સૌરાષ્ટ્ર રીજનમાં સારું થઈ શકે છે. અને મેંગો તો સદા બહાર છે જ અને પછી ઉત્તર ગુજરાતની વાત કરું તો ત્યાં બી પાણી ની પ્રીસ કેસી તે તો એ વિસ્તારમાં તમે લોકો મતલબ અશ અંદાજે એક ઓછા પાણીમાં સારો થઈ શકે છે એ તમે કરી શકો છો. દક્ષિણ ગુજરાતની વાત કરો તો ત્યાં શાકભાજી સારી રીતે થઈ શકે છે. અને એમ ત્યાં સુરત ને મુંબઈ ને એ માર્કેટ નજીક હોય તો તમે એક્ઝોટિક વેજીટેબલ પણ ત્યાં સારી રીતે ગ્રો કરી
કે આપણને માર્કેટ ત્યાંથી સીધું પડે હા સર ઘણા બધા વિસ્તારો એવા છે ગુજરાતમાં કે જ્યાં સિંચાઈ ની હજી પણ વ્યવસ્થા નથી કે જ્યાં ખેતી માત્ર વળ વરસાદ આધારિત થાય છે તો એ ખેડૂતોને જો આખું વર્ષ કેમ કે નું જીવન અહ તેના પર નિર્ભર હોય છે ખેતી ઉપર જ માત્ર તો એ ખેડૂતોને જો આખું વર્ષ કોઈ પાક લેવું હોય તો એ કયા પાક એવા છે કે જે બો ઓછા પાણી માં તે લઈ શકે-
એવા પાક એવોજ કેશ બધા એવો એક પાક છે એવો છે કે એ ઓછા પાણીમાં તમને સારું એવું રિટર્ન આપે છે પ્લસ એક એક મોટો એગ્રી બિઝનેસ પણ બની શકે છે પછી જે પેલા કીધુંકે ખારેક એ પણ એક સારું પાક જે ઓછા પાણી બો સારું છે પછી કમલમ બી એ છે કે એ બી સારું એવું ઓછા પાણીમાં ગ્રોથ થઈ શકે છે.
હવે સર આપડે જયારે અહ, પાક નક્કી થઈ ગયો કે આ પાક નું આપડણેે વાવેતર કરવું છે. તો હવે બીજો મુખ્ય પ્રશ્ન આવે છે બિયારણ નો કે એનું કઈ વેરાયટી લેવી ઘણી બધી વેરાયટીઝ અવેલેબલ છે બધા પાક માટે તો એની કઈ વેરાયટી લેવી? અને ક્યાંથી લેવું એ પસંદગી કઈ રીતે કરી શકે?
સૌથી પહેલા તો તમારે એ ચેક કરવું કે એ એ બીજ સર્ટિફાઈડ છે કે નહી? તો તમે આગ્રહ રાખો કે સર્ટિફાઈડ પ્લસ તમારી આજુબાજુ કોઈ લોકોએ ખેતી કરતા આવ તો એમને પૂછો કે આ બિયારણની એકાઉન્ટેબિલિટી કેવી છે? એમને પૂછીને તમે સિલેક્ટ કરી શકો છો, પછી હા એનું એક્સપાયરી ડેટ ચેક કરો કે આ કેવું છે. આ બસ એ એક મેથડ થી બનેલો છે ધારો કે તમે એ એક ફાર્મ નો લેતા હો તો એ ઇસ્યુ કર તેનો પણ સૌથી સારો આવે છે. તો એ પસંદગી એ રીતે તમે કરી શકો છો.
ઓકે હવે અહ વાવણી જયારે કરવામાં આવે એ પેલા બીજમાં અને ખેતરમાં કઈ કઈ આપડે અહ ટેકનિકસ કરવી જરૂરી છે મતલબ કઈ કઈ ફાર્મ અ પદ્ધતિઓ જરૂરી છે? કે જેમાં થવી જોઈએ.
એ વખતે તમારે સોઈલ ને નરમ બનાવી ભરપુર કરવી જેથી જેમ સપ્લાય જમીનમાં સારું થાય અને ધોધ સારો થઈ શકે. પ્લસ જે બેસ ડોસ માં નાખી દેવો જોઈએ પ્લસ જો માર્ચિગ થી ખેતી કરતા હોય તો તે સારું છે. તો એમાં મલ્ચિંગ અને ટ્રીપ ઇરગેશન સિસ્ટમ તમારે આપવી જોઈએ. અનેમેની વાત ટમે કરવા જોઈએ. અથવા યોગ્ય ફંગીસઇડથી તમારે એને કરીને ગ્રો કરવા જો.
ઓકે હવે બીજનું વાવેતર થાય પછી એક મુખ્ય છે કે પિયત તમે કીધું કે પિયત ની કઈ પદ્ધતિ થી પિયત આપવું ક્યારે આપવું અને કેટલા આ એક મહત્વના મેજરમેન્ટ આપણે કહી શકીએ કે પાણી કેટલા શું આપવું ક્યારે આપવું અને કઈ રીતે આપવું. તો એ કોઈ પણ પાક માટે કઈ રીતે નક્કી કરી શકાય જમીન ન ભેજ કઈ રીતે હ
કારણ કે એનાથી તમે સચોટ પાણી એના મૂળ સુધી અને ખાતર સચોટ રીતે પહોંચાડી શકીએ છીએ અને કેટ છ કેટલું પાણી આપું તો એના માટે કે છોની આજુબાજુ છ ઇંચ જેટલો ખાડો ખોરીને તમારે માટી હાથમાં પકડો. જો લાડવા જેવું બંધઈ જાય તો એવું છે કે પાણી આપવું ના જોઈએ. જો મારી છુી પડી જાય તો એ કેવું જોઈએ એ રીતે તમે એને ડિસાઈડ કરી શકો છો. પાણી આપવું કે ના આપવું જોઈએ.